હા
બહુ દિવસે કેમ છે?
બસ મજામાં જ છે.
બસ મજામાં બઉ દિવસે ફોન આવ્યો
તને અવાજ આવે છે ને પ્રોપર
હા હા આવે છે.
કઈ નહી બસ એમજ શું કે સમુંદર એટલે મેં કીધું મેનુ ફોન કર
અચ્છા રક્ષાબંધન માં તો હવે હવે વિચારવું પડશે મારે કેમ કે રજા મળે ના મળે એ થોડું જોવું પડશે.
નહી આવે રક્ષાબંધન કરતા
ઈચ્છા તો બઉ જ છે તમે લોકો જવાના બધા.
હા હું તો જવાની છું કેમ કે મારે તો ત્રણ દિવસની રજા છે.
ઓકે પણ ડેટ કઈ છે મને તો ડેટ બી નથી ખબર.
ઓગસ્ટમાં છે આઈ થિંગ ડેટ તો મને બી યાદ નથી રક્ષાબંધન ની પણ ઓ ગસ્ટમાં છે એટલી ખબર છે.
અચ્છા મન તો ડેટ એ નથી ખબર એટલે જોવું પડશે કેમ કે અમે લોકો બે જન છીએ ને તો કોઈ એક ને રજા મળે કદાચ.
અઠ્યાવીસ ઓગસ્ટ
અઠ્યાવીસ
બટ ફ્રાઈડે છે ફ્રાઈડે છે તો સેટરડે સંડે
પણ મારે તો સેટરડે પણ ચાલુ હોય છેને. પ્લસ મારે તો સન્ડે બી અલ્ટરનેટ કરવાના હોય છે.
હમ.
ઓ ત્યાં જઈને શું પ્લાન છે.
અહીયાં લે શું પ્લેન હોય ફેમિલી ના હોય તો.
કઈ લેવાનું હશે જવાનુ હશે.
અવાજ નથી આવતો શું કહે છે.
કઈક ગિફ્ટ લેવાનું વિચાર્યું હશે કશેક જવાનું કઈક વિચાર્યું હશે
ગિફ્ટ જો જવાનું જવાનું તો એ તો પ્રેફરન્સ એ હતું કે ઘરે જ જવું છે રક્ષાબંધન છે તો એટલે હવે જોઈએ પણ હાફ ડે બી મળશે હાફ ડે મળશે ને તો એમ મારથી અવાશે એટ પછી હું અહીં આજુબાજુમાં ક્યાંક જઈ આવીશ
ઓકે
હમ બાકી ગિફ્ટ વોચ વોચ નું વિચારું છું હમ્મ તે શું વિ
તો ગિફ્ટ લેવા ગિફ્ટ લેવાનો કોઈ પ્લાન નથી મારી પાસે
લેવાનું તો હોય જને હવે એ જે અત્યાર મેં કાઈ એમની સામે ડિમાન્ડ મૂકી નથી
તો ઘરે જઉં છું આ વર્ષે તો હવે મારે તો ભાભી આઈ ગ્યા છે
અરે હા તારા તો ભાઈ ના લગન થઈ ગયા એટલે હવે
હા એટલે ભાભી માટે ભી લઈને જઈશ
હા તન તો ડબલ લાવો છે આ વખતે
હા અને આ વખતે તો મળશે બી સારું હવે તો ભાઈ પાસેથી વિચારવા માટે ભાભી છે તો વિચારીને કસુક તો આપશે ને
હા એ એટલે તો કઉ છું આ વખતે ડબલ લાભ છે તારો પ્લસ તારા દીદી લોકો બી આવાના હશે ને
હા દીદી બી આવાની
હમ્મ હમ્મ
ફ્રાઈડે છે ને એટલે સેટરડે તો મને મારે ભી ચાલુ હોય બટ એક દિવસની તો રજા મળીજશે ફ્રાઈડે ના તો હશે જ ને રક્ષાબંધી એટલે હું તો જઈશ કાલે
બરાબર ભાઈ લોકો આવા ને તો હોસ્ટેલ
હા ભાઈ બી ઘરે જ છે એટલે કઈ પ્રોબ્લેમ નથી રક્ષાબંધન છે તો કોલેજ સ્કૂલ કોલેજ વાળાને તો કેવું યાર વીક ની રજા આપી દે કેમ કે પાછળ
હા બરાબર એ સારું હ તું હ કોલેજ માં હતા ત્યાં સુધી
હા હા આપડે જોબ વાળા ને જ તકલીફ છે
એજ ત્યાં ભણતા હતા ને ત્યારે એવું લાગતું કે જોબ મળી જાય ને તો સારું હવે એવું થાય છે કે એ ભણવા વાળું જ સારું હતું.
હા હા હા મન કર્યું તો ગયા ના કર્યું તો ના ગયા
હા ને રજા પાડે તો કોઈ પૂછ્યા વાળું એ ના હોય
કેમ ના આયા
તો હ હા હા અને બીજી કઈ યાર આડી અવડી હા આડી અવડી ટેન્શન જ નઈ એ ઉઠીને જવાનું મગજમાં જાય તો ભણવાનું એ તો એમને એમ પાછા ઉઠીને બીજે દિવસે પાસા જવાનુ
અહિયા તો ના થાય તો બી પ્રેઝન્ટેશન માટે પ્રિપેર પડે ખાવા મારે મીટિંગ છે એટેન્ડ કરવાની છે આપવાનું છે
એજ
પેલા તો સારું હતું ય એક્ઝામમાં ભી નથી આવડતું કઈ વાંધો નઈ
એ કાય પણ ગપ્પા મારીને આઈ જતાં તા
હવે બસ રાહ જોવાની હવે થી તો જો લાઈક ચાલુ થઈ ગયું છે રક્ષાબંધન ની રજા આવ સે રક્ષા પછી જન્માષ્ટમી ની આવશે પછી ગણેશ ચતુર્થી ની આવશે.
હવે ચાલુ આવશે બીચ નું હા જગન્નાથ ની રથયા ત્રા થઈ હવે બધું ચાલો.
કાલે ચાલુ છે તમારે?
ના એમ કઉ છું અષાઢી બીચ પર જગન્નાથ ની રથયાત્રા થઈ જાય એટલે પછી બધા ફેસ્ટિવલ ચાલુ હા, જોબ તો ચાલુ જ ને મારે
રજાઓ પછી ચાલુ
હમ પણ અમને તો એમ બી એક પણ રાજા ના મળે કંઇ ફરક નહી.
કીધું અલ્ટરનેટ ચાલુ છે. ના અમારે નથી રજા.
હમ
બધી રજાઓ રાખવા રશે ને સર તો સરને જ એક દિવસ રજા લેવી પડશે
તેજ એજ અ.
તો સરને પર્મનેન્ટ રજા લેવી પડેશે.
એ જ મેં તો પૂછ્યું નય કે સર સન્ડે ની પણ રજા નહીં તો કે સન્ડે પેશન્ટ ના આવે એવું હોય, એ કે સન્ડે માણસ બીમાર ના પડે? એટલે શું જવાબ આપવાનો?
આપણે એક-એક દિવસ તો જોઈએ યાર આરામ કરવા માટે.
એજ.. પણ બે જણ છે ને તો એ બી સારું છે કે, એક દિવસ તો મળે આરામ. એક રવિવાર તો,
હ. અ.
અને એ રવિવાર તો, એટલો લેઝી. જાય ને શાંતિ થી ઉઠું કાઈ કરવાનું મન ના થાય એવી રીતે પડ્યા જ રહીએ.
બસ શાંતિ એ તો, ઘર થી દૂર હોય ને તો બી એજ વસ્તુ આપડા આપણા બધા. કામ પતાવાના, બીકની કઈ વસ્તુ નથી.
તારે તો એ બી નય થતું હોય, કેમ કે એકલી રેય એટલે બધું ભેગું એક દિવસે પતાવવાનું.
હા એજ ને, મારે તો કપડાં હોય, એ દિવસે કરિયાણું ખૂટી ગયું બધું. આ તે-તે વસ્તુ બધી લેવાની કરવાની, વળી કોઈ ને કોઈ વસ્તુ તુંત તુટી-ફૂટી ગઈ છે. એ બધું રીપેરિંગમાં બધું જશે.
એ પણ તને એ તો છે ને કે અ દર વીક. માં હા, આ દિવસ મળ્યા છે. મને તો એ નથી મળતો, મને તો મહિનામાં બે દિવસ મળે.
અ રક્ષાબંધન ને ઘરે જઉં તું, ને એટલા માટે મે એક લાસ્ટ સન્ડે ભર્યો. કે એ રજા હું અહિયાં યુઝ કરી શકું હું, એક સન્ડે આ હતીને એક સન્ડે થી લીવ લઈ શકું.
બરાબર એ સારું તમારા લોકોને આવી રીતે કાઉન્ટ થાય છે, અમાર તો એવું બી કાઉન્ટ ના કરાવાય.
ના અમાર તો .
હ પ્લસ ઓવર ટાઇમ બી મળતો હશે, એટલે એ ચાલે કામ કરવું બી પરવડે ઓવર. ટાઈમ ને બધું હોય એટલે,
તો સારું. ુ
અવાજ નથી આવતો હ પાછો,
હલો.. ઓ
હલો.
હા આવે છે હવે.
હા. હા. બોલો.
તો એ કોઈ ઇસ્યુ નથી, એ લોકો તો એ તો પ્રોપર ચાલે જ. પણ કેવું કે આ રીતે ફેસ્ટિવલ કશું ક હોયને ઘરે જવું હોય ને તો એવું થાય કે, ના થાય એટલે ત્રણ ચાર દિવસ ની લીવ હોય તો શું આપણે શાંતિ થી ઘરે રહી શકીએ
હમ્મ પછી તારું દૂર છે ને એટલે એક એક દિવસ તો આવા જવામાં જ જતો રહેે.
હા બસ એટલે જ, કે મને બે ત્રણ દિવસ આપે ને એ લોકો તો સારું પડે. જઉં છું તો એટલિસ્ટ મારો ધક્કો તો છે કે હા. આય કેમ કે આટલું ટ્રાવેલિંગ પછી થાકી જવાય ગયા ગયા અને ડાયરેક્ટ આવી.
ત્યાં તો એવું થાય, અહિયાં થી રાત્રે થેલો ભરીને સવારે ગઈ ત્યાં જેને થેલો ખોલ્યો, પાછો થેલો પેક. કર્યો.
આવું એકચુલી ઘરે જવનું મારો થેલો ખોલતી જને ખબર છે હમણાં બે દિવસમાં તો પેક કરીને પાછું જતું રહેવાનું.
હા એ એટલે પછી મહેમાન જેવું જ કરવાનું કપડાં ધોવાયા પાછા તો થેલા મા મૂકી દો એટલે ભરો જ આમ. પડે.
હું લિટરલી આવુંજ કરું છું. મારો થેલામાં. મારા કપડા ધોઈ ને મારી મમ્મી મારા થેલ્લા માં જ નાખે કે આમાંથી તું લે આમાંથી જ તું પેહેર
એજ ખોટું પછી ફેંદા ફેંદ કરવું ને છેલ્લા ટાઈમે શોધવા પડે ને આ પડા તો ઠકાણા એવા હોય
ભરો પછી ભરવા ટાઈમે તો અડધી વસ્તુઓ ભૂલાઈ જાય છે ત્યાં ત્યાં
એક તો એકદમ માંડ માંડ શોધી ને આપડે ભેગા રાખતા હોયએ એમાં જો ખોવાઈ જાય અને એમાંય જો મમ્મીને હાથે ખોવાય તો આપડે એકદમ પકડી ના શકીએ કે મમ્મી એ જો અને છેલ્લે ફરીને આપડા પર જ આવે પોતાની વસ્તુય નથી સાચવતી.
ધ્યાન હા એ જ ને આટલા મોટા થયા
એજને જેટલે એનથી સારું થેલામાં જ પાછું મૂકી દેવાનું.
થેલો બસ એ જ હોય મારો થેલો એક જગ્યા પડે વસ્તુ એમાંને એમાં પાછી એમાંને એમાં જાય
પછી એ પછી બોડી વોશ કે કઈ બી મતલબ બોડી લોશન છે ફેસ વોશ છે કઈ બી બધું ફરી થેલા માં જ જાય
હા એ પછી જગ્યા એવી શોધવી પડે કે એ લોકો નાડી ના આવે ને તો કે ચા આવીને એનો થેલો આડો આવે છે.
હા યાર એ તો સાંભળવાનું જ રે ચારે ચાર દિવસ જેટલા દિવસ દિવસ કચરું પોતું કરવા જાય તો કે એક તો આનો થેલો નળ નળ કરે છે
બે દિવસ જાતા હોય એમાં
એમાય
એટલે મમ્મી લોકો એ બધું સાચવીને રાખે કે છેલ્લે જયારે આવે ને એ દિવસે બધું ગંભળાઈ દેવાનું પેલું વરસ આખું ભેગું કરે
હા યાર મોટા થઈ ગયા દૂર થઈ ગયા ને તો હવે તો આ રક્ષાબંધન ની કોઈ એક્સાાઈટમેન્ટ ના નાના હતા ત્યારે કેવું હતું યાર આગલે દિવસે આમ તેની આરતીની થાળી મસ્ત સજાઈ હોય ને હું તો બધું અલગ અલગ કરતી કે ભાઈ આમ મીઠાઈ લઈ આવ હું તને ખવડઈશ ભાઈ ભી પપ્પા સુધી પૈસા લે કે પપ્પા આપો કાલે દીદી ને આપવાના છે.
હા અને પા છા બધાની રાખડી અલગ અલગ આમ એક એક સાઈડ કરેલી આની આ આની આ
હા મારા ભાઈ માટે એક લાઈટ વાળી લઈશ એક સાદી લઈશ પછી ઘરે મમ્મી છે તો કાનો રાખે પૂજા કરે છે સેવા કરે છે તો હું કાના ને ભી બાંધીશ.
હા ઇવન હવે અહીંયા તો ભગવાન અમારે પેલા રાખડી ભગવાન ને પહેરવાનીને, તો મંદિરમાં પહેરવા જાય પછી, વળી એક્ટિવાને પેરાવે. એકટિવાને રાખડીઓ પહેરાવે પછી ભાઈ પહેરે.
અરે પેલા ઘરે પેલા પંડિત કે કશું આવ કે આપે દક્ષિણા આપીએ એ લો આપને એક ફૂલ વાળી બધી રાખડી હા બહુ બધી રા ખડિ આપે એક દરવાજે બાંધશે, એક ગેસના પાયા નીચે બાંધશે.
ત્યારે તે દિવસે માખા ઘરમાં પેલા જ દેખાતા ફૂમકા ફૂમકા દેખા
હા બધે જ દેખાતા હોય કેટલું બધું કે ને વ્યક્તિ સાયકલ હોય, તો સાયકલમાં બાંધશે
એ જ
રાખડી રાખડી
અને એ બી ભાઈના હાથમાં જોવાનું આજુબાજુની કોઈ છોકરીઓ હોઇને મારા સારી નથી બાંધીને,
એ જને પાછું પેલું આમ ગણેલું પેલી રાખડી આ ભાઈ ને બાંધવાની, બીજી આને આના આમ ચેક કરવાન થોડી થોડી વાર માર રાખડી કાઢી નથી ને, માર રાખડી કાઢી નથી ને,
હા એજ ને અને સ્કૂલમાં પેલું કે ને સામૂહિક, રક્ષાબંધન મનાવી ત્યારે ભી એવું કે બઉ મોંઘી નઈ લઈ જવી હું તો આટલી જ લઈ જ એ પેલો મન નઈ ગમતો હું એ રાખડી નઈ બાંધું.
પછી જોવે તો ગિફ્ટ શું આપ્યું ભાઈ એ,
હમ્મ હવે તો શું યાર બસ વિડીયો કોલ પર મનાઈ લઇએ રક્ષાબંધન,
હમ્મ અને પાછા આમ ગિફ્ટની સાઈઝ જોઈને નક્કી કરતા, હું આ ભાઈને રાખ- -ડી બાંધિશ પણ એ તો ના જ આવે
તોઈ એક ચોકલેટમાં ભી ખુશ થઈ
થઈ જ હતા નાના હતા ને હવે
રાખડી ભી કુરિયર થઈ ગઈ અને ગિફ્ટ ભી ગૂગલ પે થઈ ગયું.
ને એજ એજ
કઈ કશું છે, હવે ટાઈમ લે જે રીતે
આપણને આટલું થઈ ગયું છે તો હવે આપડી આગળની જનરેશન ને તો કાંઈ નઈ વધે ને,
કશું હસે જ નઈ રક્ષાબંધન જેવું,
એજ એ લોકોને હા ફેસ્ટિવલની જ ખબર નઈ હોય ને,
અને આમ તો આપડે બી જોવા જઈએ ને તો આપડે જેટલા સોસાયટીથી દૂર થઈ ગયા ને કે આપ પણ એ રિચ્યુઅલ્સ નથી ખબર કસા
એટલે આપણા મમ્મી પપ્
કે કે જે સ્લેટથી લઈને એઆઈ સુધી બધું કર્યું છે નેક્સટ જનરેશનમાં કઈ નથી આપ
હા એટલે એજ આપડી મમ્મી લોકો આટલા સમાજમાં જોડાયેલા હશે એ લોકોને બધ રીચ્યુઅલ ખબર હોય, રીત રિવાજ ખબર હોય કે કેવી રીતે ફેસ્ટિવલ કે લગ્નમાં શું કરાય આપડે તો લગ્નમાં નથી જોતા એટલે એ ન